હલો. હા બોલો બોલો. કેમ છો? બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં. બોલો બીજું આજે આપ ડે છે ને સોશિયલ મીડિયા પર વાત કરીએ કે સોશિયલ મીડિયા નું હમણાં આજની જનરેશનમાં કેટલું મહત્વ વધી ગયું છે એજ.
હા સાચી વાત છે આપડે એના વિશેે વાત કરી શકીએ.
હા કારણ કે આજના જે ટેકનોલોજી ના યુગમાં જે સોસ શીયલ મીડિયા મતલબ આપણા જીવનમાં કેવું મતલબ અહ અહ અલગ જ એ અહ આપણા સોશિયલ મીડિયાનું આપણું જીવનમાં અલગ જ મહત્વ બ બદ ધી ગયું છે. હવે મોબાઈલ ફોન છે સ્માર્ટ ફોન છે, ઇન્ટરનેટ છે એ બધા ઉપયોગને કારણે આપડા હમ્મ બધા કામ કેટલા સરળતાથી થઇ જાય છે.
હા, સાચી વાત છે તમારી.
હમ્મ.
આજકલ સોશિયલ મીડિયાનો અહ બહુ જ ઉપયોગ વધી ગયો છે એના લીધે ઘણી બધી વખત આપણને નુકસાન ભી થાય છે. સોશલ મલ
હા એજ તો. ને સોશિયલ મીડિયાને કારણે છે ને મતલબ કેટલી બધી આમ ઓનલાઈન વ્યવસ્થા છે. એકબીજા સાથે મતલબ અહ જોડાઈ શકે છે એકબીજા સાથે કનેક્ટ રહી શકે છે. તો એકબીજાના મતલબ અહ એકબીજા અંડરસ્ટેન્ડિંગ પો પોતાના વિચારો પણ શેર કરી શકે છે અહ અને મતલબ અહ જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય તો તે લોકો પણ છે ને શિક્ષકો ને એકબીજા મતલબ ઓનલાઈન છે ને સ્ટડી કરી શકે છે. વેપારીઓ ડોક્ટરો એ બધા માટેમાં આમ સોશિયલ મીડિયા ખુબ જ ઉપયોગી થઈ ગયું છે. અને સોશિયલ મીડિયા ન મતલબ સૌથી મતલબ અ અ એનું સૌથી મોટું મહત્ત્વ તો એ છે કે મતલબ અગર જો આપણા દુનિયામાં કશે પણ કોઈ બી જગ્યાએ ખૂણામાં બ મતલબ કોઈ પણ દેશમાં આપણે હોય તો એકબીજા સાથે અ મોબાઈલ દ્વારા કેટલી આસાનીથી આપણે વાત કરી શકીએ છીએ વિડીયો કોલ કરી શક કીયે છે તો એ એક સારું કહેવાય છે એમ
આ. સોશિયલ મીડિયા નો ઉપયોગ અત્યારે સ્ટુડન્ટસ વધારે લર્નિંગ ટુલ માટે કરી રહ્યા છે.
પણ જો ભણવામાં પૂરું ધ્યાન ના રાખે તો પછી બીજી બાજુ પણ ભટકી જાય છે. એમ કે જેમ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ એેલો શે શૈક્ષણિક વિડીયો જોવા જ્ઞાન વધારવા માટે અથવા યુટ્યુબ જોઈને શીખવા માટે બી કરતા હોય છે પણ ભણવાના ટાઈમે સોશિયલ મીડિયા એપ્સ નોટિફિકેશન બંધ રાખવી જોઈએ ફોન દૂર રાખવો જોઈએ જેથી એ લોકોની એકાગ્રતા જળવાઈ રહેે અને શિક્ષકો ને કલાસમેટ સાથે કનેક્ટ કરે છે સોશિયલ મીડિયા જેમાં પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટની ચર્ચા માટ સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરે છે. સાયબર સેફ્ટી ના થોડા નિયમો રાખવા જોઈએ સમયાંતર પાસવર્ડ બદલવા જોઈએ અને બીજી બધી ધ્યાન રાખ ખૂ જોઈએ કે ફોટોસ થોડા ઓછા અપલોડ કરવા જોઈએ જેથી કરીને આગળ કે એનો કોઈ દુરુપયોગ ના કરે અને પરીક્ષા નો સમય ખાસ ત વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા થી દૂર રહેવું જોઈએ
હા એ તો તમે એકદમ બરાબર કીધું સોશિયલ મીડિયા એમ તો બધું રીતે આપણને સારું કેવાય છે પણ આમ કોઈ જગ્યાએ આપણે પો મતલબ પોતાનું મતલબ ખુબ જ ધ્યાન રાખ કો પણ જોઈએ એમ ત હવે જો એમ જોવા જઈ
ઉપયોગ વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનવા માટે વિદ્યાર્થીઓ કરવો જોઈએ પણ ધ્યાન રાખ ખૂબી જ કે કઈ રીતે કરવું જોયે કેમકે આજકાલ મોટી કોલેજમાં એડમિશન આપતા પેલા અને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી આપ તો પેલા ઉમેદવાર નું સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરે છે અને જો ભૂતકાળમાં કોઈ ખોટી કે વિવાદાસ્પદ કોમેન્ટ કરી હશે તો ભવિષ્યમાં તેમના કરિયર ને નુકસાન પહોંચાડી શક ઘણી વખત વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર બીજાના વય કે ફના ફોટા નવી વસ્તુઓ કે પાર્ટી અપડેટ્સ જોઈને એવું લાગે છે કે બધા મજા જ કરી રહ્યા છે હું પાછળ રહી ગયો છું. પણ હોય છે કઈક અલગ સોસ સોશલ મીડિયા માત્ર લોકોની લાઈફ ની હાઈલાઈટેડ રીલ છે અસલ જિંદગી નથી તો એ થોડુક. ધ્યાન રાખવું જોઈએ અને જે ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટ્યુબ શોર્ટ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે તમે એક પછી એક વિડીયો જોતા જ રહો તમને સમય નો અંદાજ જ ના રહે એનાથી
હા હા એ તો તમે બરાબર કેવ છો. જેટલું આપણે જરૂરિયાત મુજબ હોય તેટલો આપણે વપરાશ કરવો જોઈએ હવે એવી રીતે જોઈ તો સોશિયલ મીડિયામાં જો સાગ સામાજિક કાર્યો પણ કેટલા બધા થાય છે. અને એમ પણ પર્યાવરણ માં પણ કેટલું બધું અ બદલાવ થાય છે જેમ કે હવે પર્યાવરણ બચાવો વૃક્ષારોપણ કરવું સ્વચ્છતા રાખવું. મતલબ રક્તદાન કરવું મતલબ છ સોશિયલ મીડિયામાં એટલું બધું હવે તો વધી ગયું છે આમ કોઈ પણ આપણા હેલ્થ રિલેટેડ હોય આપણા શરીરની બીમારીઓનું હોય. એમ તો બધા વિષયોમાં મતલબ અલગ અલગ તરીકાનું સોશિયલ મીડિયા યુઝ થાય મતલબ અ ઉપયોગમાં આવે છે અ અને કોઈ પણ એવું હોય તો એકબીજાને મતલબ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને અ કોન્ટેક્ટ પણ કરી શકે. છે એકબીજાની સહાય પણ લઈ શકે છે તો આ બધા મોટા મોટા જે હોય છે ડોક્ટરો હોય છે એવી રીતે બધાને મતલબ સોશિયલ મીડિયા નું આમ કેટલું બધું ફાયદો પણ થાય છે.
હલો
હા હા એ વાત તમારી બરાબર છે તમે સાચી કીધી. આજકાલ જોકે સોશિયલ મીડિયાનો ઉપયોગ થી આપણે જેને નોકરી જોઈતી હૈ એ નોકરી પણ ગોતે થી શકે છે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને. જેમકે જોબ સર્ચ કરવા માટે લિંકઇન જેવી એપ એપ્લિકેશનનોો ઉપયોગ કરી શકે ગ્રીન બ્રીનમાં પ્રોફાાઈલ બનાવીને એક સારો પ્રોફાાઈલ ફોર્મલ ફોટો. એમાં સારી હેડલાઈન સારી સમરી અને સારા સ્કીલસ કેવા પ્રકારની નોકરી શોધી રહ્યા છે તે સ્પષ્ટ લખે. તો નોકરી સારી મળે છે. જેનેમાં સારી રીતે કનેક્શન બી બનાઈ શકે એકદમ જે તમે જે કંપનીમાં નોકરી કરવા ગ્યો છો તેના એચઆર મેનેજર્સ. તમે ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે કનેક્ટ થઈ શકો છો. અને તેને આધારપૂર્વક મેસેજ અથવા મેલ. કરી શકો છો તમારી ફિલ્ડને લગતી માહિતી આર્ટિકલ્ કે તમારા. કોઈ અચિવમેન્ટ પોસ્ટ કરી શકો છો લિંકડીન ઉપર આનાથી રિક્રુટર્સ ને ખબર. પડશે કે તમે તમારા કામ પ્રતે ગંભીર છો. અને તમારું જે રીઝ્યુ છે એ તમે સો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારો કોન્ટેક્ટ નંબર રિઝ્યમ ઈમેલ આઈડી એજ્યુકેશન વિગતો સાચી રીતે અપ ટુ ડેટ રાખી શકો છો. જોકે જૂના બસની કે કંપનીની બુરાઈ ન કરવી જોઈએ. અને જેથી કરીને આપણા જે રિઝ્યુમ છે આપડું એ ખરાબ ના થાય સોશિયલ મીડિયા. પર ઘણા બધા પ્લેટફોર્મ છે નોકરી માટે. તો એના પર આપણે પોતાને સર્ચ કરીને બી. આપ સારી ફિલ્ડમાં નોકરી મળી શકે છે જેમકે લિંકડઇન છે નોકરી ડોટ કોમ છે ઇન્ડિટ છે. એનાથી તમે જે ફિલ્ડમાં જઈ શકો એ કશ તો જે નોકરયત વર્ક છે એની માટે. તે સોશિયલ મીડિયા ઘણી વખત ખુબ સારું સાબિત થઈ જાય છે.
હા એ તો તમે બરાબર કહો છો એટલે જ જો કે મતલબ આમ છે ને સોશિયલ મીડિયા ના ઘણા બધા. ફાયદા પણ છે અને કેટલાક ગેરફાયદા પણ છે. જો આપણે સોશિયલ મીડિયા નો અગર જો વધુ પડતો. ઉપયોગ કરીએ તો તેમાં કેટલો બધો સમય નો બગાડ થાય છે વિદ્યાર્થીઓ હોય. તો તે લોકો ના અભ્યાસ પણ. એના પર પણ કેટલી બધી ખરાબ અસર પડે છે. હવે જે ખોટી માહિતીઓ અફવાઓ પછી આ સાયબર ક્રાઈમ પણ હમણાં કેટલા. આટલા બધા વધી ગયા છે. અને ઓનલાઈનમાં પણ હમણાં કેટલી બધી છેતરપિંડીઓ થાય છે. અને એમ વ્યક્તિગત માહિતી માં પણ છે ને. કેટલી બધી ચોરીઓ થાય છે. તો એટલી બધી સમસ્યાઓ વધી રહી છે ને તો તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને આપણે મતલબ. કેવી રીતે બધા એ સમજદારી પૂર્વક કરવો જોઈએ કારણ કે. કે જો આજના યુવાનો છે ને સોશયલ મીડિયામાં મતલબ છેને. અ એક એવું એ લોકો ઉપયોગ કરે છે. કે જો તેનો ઉપયોગ જો બરાબર કરવામાં આવે તો તે લોકો શું પોતાના. જ્ઞાન માં રોજગારીમાં. બધામાં સફળતા મેળવી શકે છે અને જો તેનો દુરપયોગ કરવામાં આવે તો તેનો સમય બરબાદ. સમય બગડે છે. અને એના ભવિષ્યમાં પણ નુકસાન જ થાય છે. તો એ પણ એ છે કે સોશિયલ મીડિયા નો ઉપયોગ છે ને અ મતલબ આમ સારી રીતે કરવો જોઈએ વધારે પડ. તો પણ આપડણે નહી કરવો જોઈએ.
હા સાચી વાત છે તમારી સોશિયલ મીડિયા ની ઘણી વખત માનસિક સ્વાસ્થ્ય. પર અસર કરે છે. જયારે આપડી પોસ્ટ પર લાઈક કે કમેન્ટ આવે છે ત્યારે મગજમાં એક જાત. નું ખુશી થઈ જાય છે આનાથી આપણે લોકોને વાત. વારંવાર ફોન ચેક કરવાની લત લાગી જય છે લોકો સોશિયલ મીડિયા પર ફિલ્ટર્સ. અને એડિટિંગ વાળા ફોટો મૂકે છે જેને જોઈને સામાન્ય લોકો પોતાની લાઈફને નબળી ગણવા લાગે છે. તે ડિપ્રેશન નું બી કારણ બની શકે છે. જોકે એનું એક સકારાત્મક પાસું બી છે. તમે દુનિયાના ખૂણે ખૂણે બેઠેલા લોકો સાથે સેકન્ડોમાં જોડાઈ જાઓ છો આજે સોશિયલ મીડિયા ના કારણે ઘણા બધા લોકો ઘરે બેઠા પોતાનો બિઝનેસ ચલાવે છે અને કનેક્ટ ક્રિએટર બને છે કન્ટેન્ટ ક્રિએટર બને છે લાખો રૂપિયા કમાય છે કોઈ પણ નવી સ્કૂલ ફ્રીમાં શીખવા માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા એ અરીસા જેવું કામ કરે છે તેમ એનો ઉપયોગ કરશો તો પરિણામ તમને સારું જ મળશે
હમ્મ એ તો તમે બરાબર કયો છો એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે છે ને ઘણી બધી આમ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે મતલબ અજાણ્યા લોકો સાથે વાત વધારે પડતી વાત ના કરવી જોઈએ ખોટા સમાચાર નહી ફેલાવા જોઈએ અને માતા પિતા અને મતલબ શિક્ષકો ક એ પણ છે ને બાળકોને સોશિયલ મીડિયા ન આમ જવાબદારી પૂર્વક ઉપયોગ શીખવવો જોઈએ બસ એજ કેવું છે મારે તો
હા ખુબ સાચી વાત છે સોશિયલ મીડિયા નો ઉપયોગ આપડે થોડું સમજદારી પૂર્વક અને વ્યવસ્થિત રીતે કરીએ તો આપણને નુકસાનકારક નથી સાબિત કરતો જો આપણે એને એક આપણે નિયમ મને આધીન રઈ ને અને સાવચેતી પૂરક કરીએ તો એ આપણને નુકસાન નહી આપણને ઘણી વખત ફાયદાકારક સાબિત થાય છે
ચાલો મળીએે પાછા આપડે
હા ચોક્કસ